હા હા
તો મેજર કોસ્ટ એજ છે કે અલશી નો સ્ટાર્ટિંગ કોસ્ટમાં છે ને અઢશ નો કોસ્ટ આવે, અયારે બાર બેઠ છે ને તમે અત્યારે ચાલેક પિસ્તાલી પચાસ હજાર અડસ મંગાવેલા છે.
ઓહ એટલા બધા મોંઘા.
અ અઢીસો રૂપિયાે ના કિલો આવે.
હા હા
અને એમાં એક કિલોમાં બે હાજાર થી બાવીસો રૂપિયા બે હાજાર થી બાવીસોળસ આવે. જેટલી હાઈટ હોય ને હ જેટલી હાઇટ હોય એ અડધા પ્રમાણ માં કિલો નાખવા ત્રીસ ફૂટની હાઈટ છે આમ લાંબા છે, તોરે પંદર કિલોડશે એક બેડ માં આવે.
ઓહ હો એટલા બધા અળસિયા છે નાખબડે એમ ને,
એટલા નાખવા પડે,
અળસિયા તો પણ મરે થોડા તો હવે તો ઉપાધિ નઈ ને.
હે
હવે તો એમે અળસિયા એક વાર મગાવી લીધા પછી વાંધો નહી ને,
એકર મંગાઈજ પછી ગ્રોથ વધ્યા જ રાખે તમે પિસ્તાલીસ હજારડ નાખો હોય ને તો એ અત્યાર મા એક લાખ વી હાજાર રૂપણ ના થઈ ગયા ને જરૂર એમ ત્રણ ગણા થઈ જાય બેથી ત્રણ ગણા થઈ જાય.
હમ્મ એ તો પછી એ વેચવા ઈ વેચાય પછી એમ.
એ વેચે પણ મેન મોસ્ટ ઓફ હું અત્યારે મારે દસ બેડ થયા તો દસ ના મારા વીસ બેડ એમ જ. થાય એના અળસિયા લઈલો,
હમ્મ હા એ તો બરોબર છે અળસિયા તમે નાખો, હા, તો તમે નાખી રો લીધા કે ઓછળો હોય તો છળ દીધા. ઓળશ્ય વીણો તેમમ હાથેથી વીણો કે કઈ રીના વીણો.
નહી એટલે એમાં ધીમે ધીમે તમારે ખાતર તૈયાર થઇ ગયો ને ઉપર ઉપર થી બે બે. ત્ર ત્રણ ઇંચ કાતતો જવાનું એ માણસ પેલા ખોદી નાખો બે ત્ર ત્ર ઇંચ આ એમ થઈ જ. પોચો પોચું થ છાણું એટલે એટલે એને અડસિયા, ત ન ગમે કો અંદર જેટલું કા હોય ને. બે બે ત્રણ તથી ભરી લેવાનું એ પ્રમાણે બેથી ત્રણ વાર પ્રોસેસ કર તમારે ની, નીચે નુ ચાર થી પાંચ ઇંચ નું લેયર વધે,
હા, એટલે પછી તગરા તમે ઉપર ઉપર તો, ઉપર ઉપર તો કાઢતા જાવ એના પાછી વીણ ભરવા માંડો કે.
નઈ નહી એ પછી એને એક જગ્યાએ સ્ટોક કરવાનો. એને એક જગ્યા રાખો પછી એને ચાડવાનું થાય
ચાળવાનું.
હ ચારવું કેમ કે એમાં બીજો ખાતરમાં કચરો આવે કે નહી ઓલો કડપ બડપનો ભૂકો અને એ બધું આવી ગય હોય કે નહી. નાના હોય થોડાક ઘણા કદચ પા કદાચ ભૂલમાં આવી ગયા હોય એ બધું ચલે છે, આપણે એક નંબર પર કો્લિટી આમાં મળે ચાલેું હોય ને.
હા હમ જઈએ.
એટ એ જ ભાવ મળેને બ્રાન્ કોને કહેય પૂરે પૂરી ક્ોલિટી મેઇન્ટનખવાની.
હું નામ હું રાેખું નામ જ રખું છે.
નાજ રાયકું ના તે. આમ શિવ શક્તિ એનો કારખાના અત્યારે શિવશક્તિ ઉપર બધું આીએ છીએ પોતાનો. નામ બનાવવાનું બાકી છે.
હા હા.
મેરે જાર હું કામમાં જ છે કે એક અત્યારે કર્યું છે. નાળિયર મને એમાં કામમાં કન્ટિન્યુ શરૂું રાખી એલે થડું ઘણું જોય.
તમારે આ મનવી કોમર નું આઈડિયા ક થ એવ.
એ વન વિકમવું હું મારે પેલાથી એગ્રીિકલ્ચર નો શોખ હતોટ પેલે હું ઘરે બે ત્રણ વર્ષ. ઘર જ બનાવતો હતો મારા પોતાના જાડવા માટે ઘરના જાડવા માટે. અમારે પોતાની લીંબોળી અને. નાના મોટા પ્લાન્ટ હોય કેને ઘરમાં જમડુને એવું બધું હતું અને એને નાખવા. હું નાખતો જ અને મને ખબર બનાવતા આવડતું હત આપ પહેલેથી પ. ત્રણ વર્ષ એટ કંત એમાં. અને પછી આ મોટા પાયે ખાલી ફરનું એટલો જ બાકી હતું.
હશ તો તમે એ ગયા હતા તમારા પાટ એમાં ગયા્યા હતાા.
નઈ મગાવવાનું ઓર્ડર બધું મારે મેનેજમેન્ટ બધું મારે હું ગૌતીને કહી દઉ ખાલી પૈસાનું પેમેન્ટને કરવાનું.
હમ જઈ ગયુંલે તમને કે થ વાત મળી કઈ રીતના કોન્ટેક્ટ કર્યો છે એમ.
ન એટલે મે તોધી રિસર્ચ આપે કરી યુ્યુબ ઇન્સ્ટામાં પણ કયા સારા છે કયા નહીઈ. એક બે જગ્યાએ કોન્ટેક્ટ કર્યો આપડે. એ જે છે ને એ પોતે બહ મોટા પાય ન હાલે છે એને તો એક મહિના. એક એક ટન ઉપર નું છે ટન ઓવર એક મહિનાનું એક હજાર. કિલો એક મહિને જનરેટ કરે છે.
હું હું જગણ કરે.
હ વરમી કંપુ જ્યાંથીઢીશ મગાવવાની એ લોકો અને એ પાછા. કે્યાં આપડે સરકારી યુનિવર્સિટી આનંદ જુનાગઢ બે છે. કૃષિ યુનિવર્સિટી એમ રાજસ્થાનમાં પ્રતાપ યુનિવર્સિટી છે એમાં એગ્રીિકલ્ચર માં. પોતે એ પ્રોફેસર છે પોતે ડોક્ટર એટલે પીએચડી કરેલ છે ઓર્ગેનિક. ફારમિંગ પોતે. સોળ પંદર સોળ વર્ષથી પોતે કરે છે પરમી કમપુર.
એટ એની બે મંગલીને.
ની મેન ક્વોલિટી કેવાય ને ગશિયાની પૂરેપૂરી પ્યોર. લિટી ના આડસીજાર આપે તો મેન ક્વોલિટી જોતી બીજા બધા ડોટ મને એમ આપે એ ક્વલિટી નો હોય મિક્સ બડ હોય મજા આવે પ્રોપર કે ને પ્યોરિટી હોય પ્યોરિટી કેવાય
તમારે તોવે કઈ ખર્ચો તો ન અવે તો ખાલી ખાલી ખાતર લાવાનું જ ને ખચ
હા તલા કોને તે અડસર થઇ જયા છે બસ હવે ક્યાં અડસર ન કે દસ બે બે ત્રણ ત્રણ મહિના ડબલતા રહે
એ તમે ઓળશ વા હાલ કે ઉપર ઉપર તમે કાઢી દી ચાલે થોડ રાખો કે બસ સાહેબ
એ પછી નીચેઈ જે નીચે લેયર વધે છે ને ત્રણ ચાર રીતનું એ ત્રણ ચાર રીતનું ત લેયર ભેગું અને બીજું છાડ નાખી એનીચે લેયર ત પાઠરી જોવ તો જ્યાં કાચો છ ન હોય ત્યાં ખાવા વૈ જાય
જાણે કે બધું બધું થઈ ગયું કારણ કે તમારે આ વાળ પૂરો થઈ જ રેડી તમે ઉપર ઉપર થી કાઢતા ગયા
હા
ઉપર ઉપર ત્રણ ચા ત્રણ ચા એ નીચે પાછાય પા ખે પાછુ ત્રણ એટલે છેલ્ હ ત્રણ ચાસ બેધા રેડી ક્યારેળ ડા રાખવાના કે એમ
એટલે એ અડસિયા એમાં એ આખું લય જ રાખો એવું છાંણ લય જ છાંણ ની અંદર અડસિયા હોય
અચ્છા એ છેેલા એના માટે રાખવાનું એમ ને
હ એ એમાં પછી એવું થ કા તમારે લીલું છાણ નાખી ગો ને તો લીલું છાણ નાખીજો તો એમાં વયા જાય એની કરતા એટલું લેયર તમે વધારી ને નાખો ને એની લેયર આખું ભેગું કરી નાખ ત્રીસ ફૂટ નું લેયર હોય એ ભેગું કરી પછી આપણેે પેલાથી પ્રોસેસ કરીને ધીમે ધમે ભેગુ કરતું જવાનું ભેગું કરતું જવાનું અડશિયા નીચે જતા જાય તો આ તમને જોય પ્રમાણે એકલાડશે કલ્ચર છેલ્લે વધે ને થોડું ઘણું પાંચ છ એકનું લેયર એ આંખું અળસિયાંને મળે તો એની કરતા એમનો કરો નેલ આટલું વધે ને એને તમે પાછું બીજું છાણ નાખી એની ઉપર આ પાથરી દો તો અળસિયા પાછુ છાન ખાવાનું શરૂ કરી દે
સમજેજ એટલે પેલા ઉપર ઉપર કાઢી લેવાનું નીચે બધું રેય પછી પાછું એમાં ઉપર છાણ નાખી
એટલે છાન નાખી જો એટલે એ બધું ખાઈ જાય.
હમ હું તો તો પછી હવે એક તમારે તો એક વાર તો થઈ ગયું બે ત્રણ અઢી મહિના જેવું થઈ ગયું તો પાછું ક્યારે પાછું
ના એટલે અત્યારે સાયકલ થઈ તો સત્તર તારીખે મારી સાયકલ પૂરી થઇ ગઈ હતી. પણ હવે એવું છે કે હજી કાઢવાની શરૂઆત આ બીજા કામ શરૂ હતા એટલે કાઢવાની શરૂઆત નથી કરી હતી હવે એજ કાઢવાનું હતું તો ધીમે ધીમે માલ વેસ્ટ શરૂ થાય એટલે અઠવાડિયા દિવસ માલ વેસ્ટ થઈ જાય
હા હા
તો પછી એકવાર બધું ભેગું એકલાએ ચાળી નાખવાનું. હમ્મ તારો એક દિવસ થાય એક બે દિવસ આરામથી કરાય જાય એક દિવસ
હમ્મ પછી તો પછી દસ વાળ ગયા તો પછી પાછા દસ ના વીસ કરશો ને.
હ એમાં દસના વીસ થઈ જાહે બે ટકા
બસ એમ વીસ ના પછી ચાલીસ ને એ રીતે ડબલ ડબલ કરતું રેવાય. છે એ પ્રમાણે
એ આમ એમાં એટલે ડબલ ડબલ થાય વીસ ને ચાલિશ ના ડાયરેક્ટ એંશી જ થાય. કમ્પાઉડીંગ દસને એમ ને એમ રેવા દઉં ને હું
હા
દસ દસ રૂપિયા દેવા ને તો ઓલા માં બે મહિના થીયાને એ પાછો એની જગ્યા એક મહિના માં થઈ જાય.
હા એઈ છે હા અળસિયા વધી જાય હા હા બરોબર છે.
મેન ફાયદો એ આપણને થાય.
તો તમારા વરદમાંમ સેટ થઈ જાય બધું એમને
આરામથીરો મેન પછી મેન આનો પ્રશ્ન હોું પછી સેલિંગ નો રે સેલિંગમાં તમારે મોટા પાય તો તમારે સેલ્સમેન એ પ્રમાંણે કરું પેલા શરૂઆતમાં તમારે પોતાને જવું પડેઅ કો ન થાય ત્યાં હોરિ અને પેલા છેલ્ને બિઝનેસમાં તમને પેલા છેલ્ તમને બધું આવડવું જોઈએ કદાચ કઈક ગમે ન હોતું હોય તોતે તમે કરી શકોને શ
હમ હમ એટલે આ બધું તો ઠીક હવે તમારે હું કેવાય ખેતર તો તમારે પાટનર માં જ બધું કરું છે ને અતા ણે તો
હમ
એ હસી હસી ખાલી છેલે કોઈ વાંધ નહી એમને ગમેા કરો એટલે
ના એલે જગ્યા એને પડી પુછ એ વાંધતો નથી આપણને
એ તો કઈ ઉપાડી નથી એમને બીજી કઈ
લાર્જ સ્કેલમાં કરવટ મારે એને જ કીધું છે મન કરતા વધ લાર્જમાં ઇન્ટસ્ટ કેમ પોતા કાર મોટા પાય એ કીધું ભાવનગરમાં કન્સ્ટ્રક્શન ની મોટા મોટી લાઈન એની એટલે એને તો મોટા પાયે નાનું છે જને પેલાને કીધું ત્રીસ બેડ હું પાંચ જ બેડ કરવા હે કે ના ત્રીસ બે ઉતરી ને ત્રીસ તો દસ રાખો એટલે પેલો અનુભવ છે પ મને વરસાદ પ નથી થોડ વરસાદ પલ રે ને ધોવાઈ જાય ને એવું મને લાગતું હતું પછી મેં બહુ જગ્યા રિસર્ને બધ પૂછાય એવું કું એવું ક તો દર્ જ રાખી એટલે બીજા નવું બેડ બાર રાખ્યા પછી કઈ આપને વાંધો નથી આવ્યું કઈ એટલે હવે ધીમે ધીમે વધારશ
એવું હોય તો પછ પાછ એક વાર વળ એમ મગાવી લેવાય ને એક વાર શું ખર્ચો કરી નાખાય
એટલે મારેમાં કેવા કેમ કે અમે જે તે પિસ્તાલીસ હજાર ના લાવ ને એટલે પંદર ચોકને હાઈટ ચાર વાર મેં પંદર પંદર હજાર મંગાવયા હતા અને એક વારમાં છે ને હાઈટ કિલો આવે એટલે પંદર ચોક ને હાઈટ ચાર ચ બસો ન ચાલી કલોડે અડીસો છે મંગાવેલા છે અઢીસો કિલો
ચાલી કિલો કે અ ઢી શું કિલો
બસો ચાલીસ કિલો અઢીસો કિલો મંગાવે છે
હા હા બરોબર છે તો એની પાંચસો કિલો જેલા થઈ ગયાને તો
આરામથી એટલા જ થઈ ગયો હોય
હમ
પલેથી હ રીતે મેનેજમેન્ટ કર પેલાથી તેમ કરોને પેલા તમેં મેનેજમેન્ટ લખી લો કે રિસર્ચ કરી લો ને પછી એ પ્રમાણે ને હાલોને તો હારુ બાકી ઓંધ સ આ પછી આવું કઈક કરશું એ થાય ત્યારે જોયું જાય
હમ સમજાય ગ લાંબુ વિચાર છે બધું એમને અળશિયામ કેવાડા કેવાડામ આપે આંગળી જેવાડા કેડા મોટામ
હમ આલે ઓ આપડે જે જમીન ના દેશ ર છે ને એની કરતા ના ના હ થોડાક રેડીસ કેવાને કે છે આંબલી લાલ જેવા આવે
લાાલસોપ એ આવે
નઈ સફેદ આપે જ આવે ને એ રાખવાડી સફેદ આવે આપડી ક જમીનમાં હોય ને રાખોડ એ સફેદ જ હોય પણ આ આજેડે લ પણ આ છાાન જ ખાય તમે છાાન નાખો ને એને આપણે અડસ છાન ખાયને પણ ધૂળે આપણા મેન એડિયા હોય ને એ ધૂર ખ આ ધૂર ન ખાય અને એની કરતા વધારે સ્પીડમાં છાન ખ આપ મેન છાન ખાવાની વસ્તુ છે
હમ હમ
બેની કે એઈ છાણ ખાય અને એનું જે મળ નીકળે એનું જે પાણી નીકળે ખડીકમાં એ પાણી હોય ને વરમી હો કેય એ એક નંબર એ બહુ કામ આપે
હું થેગ્યું ઈ હેડો વધારે કામ કરતો હોય
હું
એવું છે એમને વાંધોની તમે મોટા પાયે કરો પછી અમને કઈક જરૂર હોય તો અમેય આવશું પસી
આવજો આવજો આ મારો આટો એટલે
મેનેજમેન્ટ કરવા માટે
હા એમ તેના આપડે પાંચમો તો છે કે નઈ મને ખબર ગણતરી પ્રમાણે પાંચમો છે આં
આ પાચમો ઓહે અ લગભગ
આ અવે આ પાંચમો દાણીગ છે ચાર તો થઈ ગઈ નઈ ચોથું હું લખું છું એક એક પદ દરોજ લખું હું કેટલા છે ને મને એવરેજ ખબર પડે મારે જી કેટલા કરવા કેટલા નઈ એમ
ઓ હો હો એય બધુ લખવાનું
એજમેન્ટ કરવાનું બધી રીતે
બધામાં મેનેજમેન્ટ કરવાની એમ ને બરોબર સે તો હું અ બીજા નંબર સે કે
બે છે પન હવે ઘડીક વાર મોકૂફ રાખીએ એમ હજીએ વરસાદ બંધ થયો છે અત્યારે તમારો અવે આ ખારતનું હાર્વેસ્ટિંગ શરૂઆત કરાવી દો ને અવે ધીમે ધીમે
બરોબર છે તો એ શમઆત કરાવજે પસી ટાઈમ મળે તો કવો પાસા
કોઈ બેસેજ બેસજ કરવા તુ એચેદા પૂરું થઈ જાય જેમ પૂરે પૂરું
આપડે હું મા પૂરું થઈ જવા દે વાંધો નઈ હવે આપડે જે પૂરવ મારે આ કાડમાં લગભગ અવે કેટલા ચે ત ખબર સે મારે ટોટલ કોલ ગણીએ ને કેરા ને ઓલા છે ને બે ને ઓગણીસ કોલ જેવા લગભગ બતાવે
હ ટાશમાં કેટલા દેખાડે છે? ટાસ માં કેટલા દેખાડે અને આમ ટોટલ ઓગણીસ થયા છે બરાબર છે
કોલ ગણીએ એટલે ચોવીસ જેવા લગભગ થઈ જાહે
હું
મારે હું સો સાત કોલ જેવો લબગ થાહે એમ
ના એટલે ઓલા ઈફેક્ટિવ ગની ને ઈફેક્ટિવ માં ખબર પડી જાય કેટલા જરૂરિયાત છે. ત્રીહ કે પાંત્રી ખવર થઈ જાય
પાંત્રી કોલ જઈલાદ દસક કોલ ચા હે તમારે
હું એક બીજા ગ્રુપમાં ઘણા બધા આવી ગીયાને એક મેસેજ તોને થઈ જાય
ઇ બધાને મજા નતી આવતી લા ઇ ફટાફટ બોલે ને એને હું વાત
રાજસ્થાની ભેગી વાતચીત કયરી કે વાર
ના એને હે નથી કરી.
ન્યા કરે એક વાર એક બે કરી નાખવાના એટલે આપડે ગ કોલ ગણાય જાય. અન નવો નંબર એ આવી જાય બે રીતે.
આ તો આપડે શોટળે એક એક ટોપિક બરાબરે પાંસ કોલ થઈ જાય એમ. અ દોટો પેકમાં એક જ ફોન પૂરો થાય.
ઇ વાત છે
આવું હોય ને પછી બઉ તમને હેર ખેર ખા હોય ને ત વાંધો નતો આવતો એમ.
હમ કડીક પતી જાય.
વાંધો નાવતો ફ્રી થાવ તો પછી પાછો ફોન કરો.
હ ફોન કે મેસેજ કરૂ આલો ફ્રી થાવ ને એટલે.
હાય બોપરી વાળા બોપરી વાળા પૂરા કરી નાખ્યા છે.
થાય એટે ટાય કરીએ આપડે તો મેન તો ઇ જ છે જેટલું થાય એટલું ટાર્ગેટ